અવાજ આવે છે મારો ક્લિયર
હમ આવે છે અવાજ
હા તો આજે આપણે વાત કરીશું અ આપણા ઈન્ડિયાની જે ઈન્ડિયા મતલબ ઈન્ડિયા કન્ટ્રી છે એના વિશે અને ફોરેન કન્ટ્રી વિશે તો એ બંનેને આપે કમ્પેરિઝન કરીએ તો એમાંથી તમે કઈ સાઈડ જવા માંગશો મને લાસ્ટમાં કેજો
હમ અને તમે પણ મને કહેજો તમે કઈ સાઈડ પસંદ કરશો ઇન્ડિયન કે ફોરેન
સોયર
હમ ઈન્ડિિયાન ની સંસ્કૃતિ તો તમે મને ખબર જ હશે ઇન્ડિયા ની સંસ્કૃતિ વધારે એ સાચલી
હા ઈન્ડિયાની સંસ્કૃતિ તો છે જ એમ કે આખા વર્લ્ડમાં ફેમસ છે એમ
હ અને ફોરેણ કન્ટ્રી
એ ના હા ફોરેન માં જોવા જઈએ તો કોઈ એવી સંસ્કૃતિ છે જ નિ અમે લોકો બસ ખાલી ને ખાલી ટેક્ ટેકનોલોજી પાછળ જ પડેલા હોય છે એમ
હમ અને આપડે ઈન્ડિયા છે એ ટેકનોલોજી અને સંસ્કૃતિ બેને તે ચાલે છે એકદમ ધીમે ધીમે ચાલે છે અને એનુંુ ફોરેન કન્ટ્રી એકલી ટેકનોલોજી ઉપર મતલબ આધાર જે લોકો નું
હા અને જે રીતે ફોરેન કન્ટ્રીસમાં એટીન પ્લસ જે અ જે બી પર્સન થાય તો એને એકલું મૂકી દેવામાં આવે એમ એવું આપડા ઈન્ડિયા માં નથી એમ ઈન્ડિયામાં એવું છે જ નહી એમ એટીન પ્લસ થાય ગમે તે કેટલા વયર્સ નું હોય કોઈ બી માણસને એકલું નહી રેવાનું એમ એ મને ઈન્ડિયામાં બહુ જ સારું લાગ્યું એમ
હમ અને ત્યાંની હોટેલ પણ તમે તણ ખબર જ હશે કે તેની હોટેલમાં બધા સર્વ કરવા આવતા છે ત્યાં કોઈ વતટર બેટર નહી હોય
રોબર્ટ ને એવું બધું હોય છે હા અને એવું આપડે ઈન્ડિયામાં મીન્સ
ઈન્ડિયામાં તો હા વ વેટરસ હોય છે
હમ એવી રીતના. એજ્યુકેશન જોવા જઈએ તો બી મતલબ ફોરેન કન્ટ્રીઝ નુ બેસ્ટ છે કેમ કે ત્યાં એ લોકોને જે જેમાં ઇન્ટરેસ્ટ હોય ને એ લોકોને એજ એમાં જ ઇજ. ફિલ્ડમાં જ જવા દેવામાં આવે છે એમ અને અહીં ગુ મતલબ ઈન્ડિયામાં એવું નથી હોતું ઇન્ટરેસ્ટ હોય જેમાં હોય ભલે પણ તો ભી તમે બધું એટ મતલબ લાઈનમાં જ તમારે ભણવું પડે છે એમ.
હમ અને ત્યાંનું એન્વાયરમેન્ટની વાત કરીએ તો આમ એકદમ ચોખ્ખું હોય ત્યાં. એક કચરું પણ ના કરવા દે અને કચરું કરીએ તો આપડે મેબ
ફાઈન બી ભરવો પડે છે.
અને આપડે જો ઈન્ડિયા ની વાત કરીએ એના બારમ તો તો એને પીએ બઉુ જ પા થાય. કેવાય એન્વાયરમેન્ટમાં કેમ કે ઈન્ડિયામાં તો બધા જ્યાં જો તા એમ ફૂલ છોડ એમ. તોડતા હોય ઝાડ તોડતા હોય કાપતા હોય એવું બો કરતા હોય.
હા ને ક્લીનનેસ ની વાત કરીએ તો બી મતલબ ફોરેન કન્ટ્રીઝને સારી રી ટીન મળતું હોય છે એમ કેમ કે ત્યાંના લો કો બી મે તો બિલકુલ મેન્ટાલિટી એવી હોય છે તો પછી આપણા ઈન્ડિયાના એટલા બધા લોકોની મેન્ટાલિટી એટલી મતલબ ચેન્જ નથી કરી શકતું કોઈ.
હમ ત્યાં રૂલ્સ પણ બધા ફોલો કરે છે અને આપડા ઈન્ડિયા ના રૂલ્સ ફોલો કોઈ કરતો હોય જ્યાં ત્યાં કચરો ફેંકી દે થૂકી દે. એમ સ્વ અસ્વચ્છતા ફેલાવે.
હમ અહંયા નું કોઈ રૂલ્સ મતલબ કોઈ સમજતું જ નથી એમાં અહંયા એજ્યુકેશન ની પ્રોબ્લેમ છે. એના માટે. એજ્યુકેશન જો એક એક પર્સનને મલેલું હોય ને તો આ પ્રોબ્લેમ ના થાય એમ. અહીંયા અમુક લોકો મતલબ ફિફ્ટી પર્સેન્ટજ એજ્યુકેટેડ પર્શન હોય છે ફીફટી પસેન્ટજ અન એજ્યુકેટેડ હોય છે એમ.
હું અને. ઇન્ડિયામાં કોઈ કાય મલબ ગલ શું કેવાય ગલત કામ કરે કે. ગુનો કરે હોય તો બધા ભેગા થઈ જાય એક ટીમમાં થઇ જાય એવું કરે અને ત્યાં ફોરેન કન્ટ્રી નું કર્યો તો આ સીધું કાર્યવાહી થાય એના ઉપર
હા. અઈયાં એક જણ મતલબ જેને ભૂલ કરી એના પાસે તો કેટલી બધી પ્રોસેસ થાય. અને એટ એટલીસ્ટ મતલબ એ લોકો કઈક તો જેલ તો જ હોવી જ જોઈએ એમ. પણ અહીંયા લાસ્ટ માં તો એને છોડી દેવામાં આવે છે પછી તો.
હમ અને ત્યા ફોરેનને એવું થતું ન ત્યાં સજા આપી છે અને પછી જ છોડે છે.
હમ હા મેં બી પાંસી બી આપી દેતા હો છે અમુક લોકોને તો
હમ ઇન્ડિયામાં આમ બઉ બધા સુસાઈડ પણ કરે છે.
હમ એ એની જ પ્રોબ્લેમ ના લીધે મતલબ
આપડું ઈન્ડિયા આગળ ના આવવાનું કારણ એક જ છે વસ્તીનો વધારો દિવસે દિવસ વસ્તી એટલી વધે છે ને અને ફોરેન કન્ટ્રીમાં વસ્તીના મહત્તામ જ આંકડો હશે. એટલી વધતી નઈ એ પન.
અને હોસ. પિતાલીટીની વાત કરીએ ને તો ભારતમાં અતિથિ દેવો ભવોની ભાવના જાણી. ટી છે એમ.
હમ એ વાત એ બાબતમાં ઈન્ડિયા સારું છે.
ઘણા દેશોમાં પણ મહેમાન નવાજી હોય છે પરંતુ એનો અ એનું જે અ ટાઈપ હોય એ અલગ હોય છે એમ.
હમ અલગ હોય.
અને લેંગ્વેજીસ બી અલગ અલગ હોય છે મીન્સ લાઈક આપે બીજી ટારુ કોઈક કન્ટ્રીમાં ગયા હો તો એમની એક જ લેંગ્વેજ હોય. અને ભઈ ઈન્ડિયામાં આયા હોય તો મતલબ જે રીત સ્ટેટમાં તમે જઓ સ્ટેટની અલગ અલગ લેંગ્વેજીસ હોય એમ
ઓમ વાત કરવા જઈએ તો ફોરેન કન્ટ્રી વાળા ઇન્ડિયામાં પર અમ ફરવા ટ્રાવેલિંગ કરવા આવતા સ્પેશિયલ મહિનો કે એક મહિનો ટ્રાવેલિંગ કરીને જા અહીયા આવી કેમ કે એની આમ સંસ્કૃતિને બધી આપડે હિસ્ટોરી એટલી આમ જાણવા છે બધા રસપ્રદ વાત છે એટલે બધાન જાણવાની ઈચ્છા થાય જ બધાને.
અને ફૂડ ની વાત કરીએ ને તો ભારતમાં તો બઉ બ ધૂ એટલે એટલું બધું ફૂડ છે ને આમ બઉ અરે બઉં ફેમસ ફૂડ મળે છે અને ત્યાં તમે જાઓ ને તો તમને એક થી મતલબ એક થી બે વધારે એનથી કોઈ વધાર આઈટમ નઈ જોવા મળે એમ. કેમ કે ભારતના મસાલાજ એટલા ફેમસ છે ને કે ભારતના લો કો અહીંયા થી મસાલા એ લોકોને મોકલે છે એમ એક્સપોર્ટ કરે છે એમ.
હ અને કેટલી વસ્તુ જે તે ક ભારત માંથી બધી ઘૂથણની હાથની બધી બનાયલી વસ્તુઓ એ કેટલી બધી વસ્તુઓ અહિયાથી ત્યાં જાય અ મતલબ ઈન ફોરેન કન્ટ્રી માં
હમ્મ અને કલ્ચર ની વાત કરીએ તો ભી મતલબ ભારતનું કલ્ચર બહુ સારું છે એમ અન સારું બઉ મોટું કલ્ચર છે એમ. અને ફોરેન કન્ટ્રીઝમાં એવું નથી હોતું એમ બધું સ્મોલ હોય. અચ્છા એમ
હમ્મ ત્યાં ના પણ ફોરેન કંન્ટ્રી પાર્કિંગ રૂલ્સ ફોલો કરે છે જે ઈન્ડિયાના લો કરતા નથી મલબ અમુક લોકો જ કરે છે.
હમ્મ અને એમાં બી અ લિવિંગ ના કોસ્ટ જોવા જઈએ ને તો ફોરેન કન્ટ્રીઝમાં બહુ બધા હોય છે એમ.
હમ
લાઈક ફોરેન કન્ટ્રીસમાં તમે ગયા હોય તો એના મતલબ એક ઘર તમે પરચેસ મતલબ પરચેસ તો ના કરી શકો પણ એનો જે રેન્ટ હોય ને રેન્ટ એ બહુ જ વધારે હોય એમ અને સેલરી બી એની સામે એટલી હોય અને સામે રેન્ટ બી વધારે હોય એમ અને એ પ્રમાણે ભારત મીન્સ ઇન્ડિયા ને જોઈ શકાય એમ ઈન્ડિયામાં રેન્ટ બી સારું મળે છે મતલબ ઓછો હોય છે એમ.
હા આપણે અમુક વસ્તુ ચીનમાંથી પણ આપણેે લઈએ છીએ. રશિયા માંથી પણ આપણે વસ્તુ બધા ઈન્ડિયા ના લે છે.
હમ્મ. અને ટેકનોલોજી ની વાત કરીએ તો ભારત યુ. પી. આઈ. આઈ ઈસરો અને આઈટી ક્ષેત્રમાં બહુ ઝડપથી આગળ વધી રહ્યું છે એમ.
હા અમે ગુજરાત તો અન મતલબ પ્રથમ બહું બધામ શું કે વલ્ડ નું પેલા બનેયા કણ વસ્ત તો આપણે ઈન્ડિયામાંથી જ છે.
હમ્મ અને ટુરિઝમ ની વાત કરીએ તો એમાં બી ભારત પાસે હિમાલય છે રણ છે દરિયા જંગલો અને ઐતિહાસિક બહુ બધા સ્થળો છે એમ. અને એના અકોર્ડિંગ આપે જોવા જઈએ તો ફોરેન કન્ટ્રીસમાં સુંદર કુદરત મતલબ એ જે નેચરલ ઐતિહાસિક સ્થળો ને એ મિનિમમ જ છે એમ વધારે નથી.
હમ્મ એ ફોરેન કન્ટ્રીમાં વધારે હિસ્ટોરી નથી ત્યાં બધા અંગ્રેજ નું ચાલે ને અહીંયા ઇન્ડિયામાં તો હિસ્ટોરીન હિસ્ટોરી જ છે એક ગમે એક વસ્તુ પાછળ હિસ્ટોરી હોય જ
હા હિસ્ટ્રી તો સમજ્યા પણ વાર તો ટુરિઝમ ની વાત હતી સ્થળો તો હિમાલય, રણ, દરિયા, જંગલો એ બહુ બધા સ્થળ છે જ્યાંથી ફોરેન વાળા લોકો અહિયાં આવી શ કે છે એમ ફરવા માટે.
હમ્મ, આપડે અહિયા બહુ બધા પર્વત છે માઉન્ટ એવરેસ્ટ કેટુ પણ ત્યાં તો એકેવા ફરવા જ નથી આમ.
પણ વેધર ની વાત કરીએ ને તો અહંયા ઈન્ડિયામાં તો ચેન્જ થતા હોય છે વેધર લાઈક. ઠંડી ભી હોય, ગરમી બી હોય, વરસાદ બી હોય. અને ત્યાં તો ખાલી જ્યાં જયારે બી જાઓ ત્યારે બરફ જ પડતો હોય એમ ઠંડુ ઠંડુ હોય ત્યાં તો
હમ્મ, ઈન્ડિયાનો સમય અલગ હોય, ત્યાંનો સમય પણ અલગ હોય. અહિયાં રાત હોય તો ત્યાં સવાર ત્યાં સવારે હો તો અહિયાં રાતે અલગ અલગ સમય પણ હોય. તેમ.
હમ્મ, અને ત્યાંના ક્લોધિસ માં બી પછી ડિફરન્ટ આ આવી જાય એના લીધે તો. એટલે કઈ તો આપડે આપડા સીઝન અકોર્ડિંગ ક્લોથસ પહેરતા હોઈએ છીએ અને ત્યાં તો એક જ કપડાં હોય મીન્સ કોટ ને એવું જ હોય એમ કેમ કે ઠંડી જ હોય એટલે ત્યાં તો
હમ્મ. અહિયાં ત્યાંના હોસ્પિટલમાં ગમે હોત આપણે બે ત્રણ દિવસની પેલા આપડ કરાયું આપણું નામ રજિસ્ટર, તેના બે ત્રણ દિવસ પછી આમ થાય છે. અને જો આપડે ગુજરા ઇન્ડિયા હોય તો આપડે તરત જ થઈ જાય છે રજીસ્ટર.
હમ્મ.
એ રયુ આમ આમ પેલું ડિફરન્ટ કેવાય એક ફોરેન ન ઇન્ડિયાનું.
અહીંયા વેલ્યુઝ ની વાત કરીએ તો એ. ઈન્ડિયા માં આવે ને તો હરેક પર્સનને એટલી જ વેલ્યુ મળે એમ. મીન્સ તમને બહુ બધી રિસ્પેક્ટ મળે સામે વાળા પર્સન થી ઇન્ડિયન એટલા બધા સારા હોય છેમ કે તમને એવું ફીલ નહીં થવા દે કે તમે બીજા કોઈ કન્ટ્રી ના છો એમ.
હમ્મ, ઇન્ડિયન પોતાની પોતાની લેંગ્વેજમાં વાત કરીને કરીને પણ પોતા મને તમને હમ સમજાવશે.
હમ્મ.
હા શું છે એમ.
અને ત્યાં આપે જઈએ તો એ લોકો આપડી લેંગ્વેજ સમજી જ ના શકે પેલી વાત તો એ છે.
હમ્મ, ત્યાંના લોકો આમ શું કેવાય પોતાનું ઘર જ મતલબ એવા મતલબ એ લોકો
હા જો તમને ફોરેન જવાનું ચાન્સ મળે તો તમે કઈ કન્ટ્રીમાં જશો?
એટલે ફોરેન માંથી કોઈ કન્ટ્રી તમે વાત કરો છો?
હા કન્ટ્રીની.
અ હું મારું મિતુને ડુબે મે જાઉ વતો નતો અ અમેરિકા એ અધર કંન્ટ્રી મે લંડન
હમ મીન્સ તમને મતલ ભારત. મતલબ ઈન્ડિયા વિશે આપણે જે પ્રમાણે પહેલા વાત થઈ હતી કે કયું સારું છે એમ.
હમ ઈન્ડિયા માં કઈ સ્પેસ સારી છે.
ના મીન્સ કયું મતલબ આપે જે કમ્પેરિઝન કરી હમણાં. એનામાં આપડે પેલા વાત કરીતી અકોર્ડિંગ કે કયું બેસ્ટ છે એમ કન્ટ્રી.
બેસ્ટ કન્ટ્રી તો ઇન્ડિયા કેવાય કેમ કે ઈન્ડિયામાં આપડી લાઈફ છે ત્યાં તો આપડે જો ફોરેનમાં જઈએ તો ચોવીસે કલાક આપડે કામ કરું પડે અને આપડું મ પૈસા કમાવુ મની કમાજ પણ ના કમાએ તો આપડે ત્યા લાઈફ જ નઈ આપેડે મતલબ તાલી જ નથી અને આપડે જોઈય બે ટાઈમે ના કમાય ન તો આપડે તોયે ચાઈજાય આપડે ખાવાનું મળી જાય આપડે પૂરતું. પણ ત્યાં એવું મળી ના શકે ત્યાં આપણે જોબ કરવી જ પડે એ
એ જોબ તો કરવી જ પડે.
એટલે ઇન્ડિયા કન્ટડી આઈ લાઈક.
હા ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ.
હમ્મ આઈ લાઈક ઇન્ડિયા એને એના આપકા ક્યા ખ્યાલ ઇન્ડિયા ઓર ફોરેન કન્ટ્રી કે બારમે.
ઇન્ડિયા ઓબીસલી ઇન્ડિયા મે રેકે મતલબ ઇન્ડિયા ઇન્ડિયા જ
હમ્મ અને ફોરેન મો બોત મતલબ.